હા આવ્યો.
હા એટલે મારે એક જ રહ્યું એટલે પતી જાય ને. એમ તો, એ તો હજુ જમશે. જશે.
હા એજ તો દસ મિનીટ પતિ જાયન ફ ટાફટ.
દસ મિનિટ જતા વાર. તો. તો પછી શું વાસણ કરશે એટલે હા એજ તો હમ.
ક્યારે આવવાના છ. છ અહીંયા પાછા.
એક બે અઠવાડિયા પછી. એક બે અઠવાડિયા પછી આવીઈશ હા હમ હમ. એક અઠવાડિયાે પછી આવીઈશ એટલે અત્યારે શું ફૂલ નેટવર્ક આવે ને એવી જગ્યાએ ઉભી છું.
એટલે જવા જઈ તો સારી રીતે ત્યાવે છે. અચ્છા બરાબર. હમે કીધું એટલું પ્રોપર એકદમ કમ્પ્લીટ
હા એ હા એટલે અહીયાયા બારી જોડે ઉભી ને એટલા.
અચ્છા બરાબર.
હાસ મા સસરા ખબર ભરી હો જમશે. એેલે પંદર વીસ મિનિટ લાગશે. પછી વાસણ ઘસીશું એટલે જીજુ બી આવીશું. પૈસું એ જૈસું. હમ હા હા એ બહાર ગયા છે અમીને ફ્રેન્ડ જોડે સારું હને કે અત્યારે બોલ બોલ કરે કે હું બેઠું તું ફોન મચડે આમમ એટલે મજા તમે કામને જઈ. હમ.
અચ્છા બરાબર.
કેટલી ગરમી પડે એની.
હા યાર બહુ ગરમી છે વરસાદ આવાનું નામ જ નહી લેતો.
એક દિવસ વરસાદ આવી જાય ને એટલે પછી આટલી જ. ગરમી પડવા લાગે તો.
તો નઈ ને આ તો જોવા ને જૂન પૂરો થવા આવ્યો.
એક હવા નહી બોલ.
એમાં તો અહિયાં બાર મસ્ત હવે આવે છે.
ન એમુંતી બો. હવા નહી અડતી સહેજ બી્. એટલે બાગન એમાં તો વોશિંગ મશીન પડ્યું. તો ક્યાં બેસીતી હ. હવે ઘર વઉ છીએ એટલે હવે ઘરની બહાર રો. લોકો કો તો વૈસા નહીં.
ગહ ના બેસ ન હો. લા ઉપરમ.
હા હા હા.
સો.
તો મા છે ઘર.
એવું.
હા મારું લાઈટમાં છે.
મા છેા.
હા ફ્લેટમાં છે ફ્લેટમાં પેલા મનીષ ના ઘરે આવે એટલે તું આવજે લોકેશન નકેન. જને. .
હાલ. આપરે તો કઈ ગાડી પર.
હું તને શાંતિથી તુ મહેશના ઘરે આવે ત મારી ઘરે આવજે પણ એમના ત્યાં
હા હા સારું ચોક્કસ હા ખાસું થતું ના અમારે શું હોય કે અમારા છોકરીઓને મૂકે નય અત્યારે કુવારા હોયએ તો કંઈક ફં સન એવું હોય ને તો જ મોકલે બાકી ની મોકલતા એમને એમ
ને એમાં બી થોડી વારમા પાછા ના
હા એજ તો થોડી વારમાં પાછા ના રાત તો બિલકુલ નઈ બિલ કુલ નઈ રાખતા અમાર તો
ના અથિયાર માં દિયોન નું કર્યું ને તો એને બી હો હમ હમ
ખયા છે ને એ તો કઈ
હમ્મ, હા રહ્યા તા હવે પાછી આવશે ને રેવા રવિવાર થી સોમવારે. રવિવારે આવશે અને સોમવારે
અચ્છા એવું છે અને તમારામાં તો એવું હોય છે ને રહેવાનું ને, એવું
હા.
પણ ના મેમ શું સગાઈ પહેલાં આમ થોડુ પેલું થઈ જાય ઓકવર્ડ થઈ જાય.
તો અરે એ લોકોને આજકાલ ના છોકરાઓને કહીશ ગરમ નહીં અ વે આપણને સરમ આવો પણ એમને ના આવે એ લોકોને શું વયમ.
ચલો પહેલા તો સમજતા હતા આપડે પેલા ને તો સમજતા હતા પણ અત્યારના છોકરા અને છોકરો નય હમજતા.
નહી હમજતા તો લફડા કરી કરી સગાયઓ કરે. તો આ કઈ જિંદગી કે મન તો ગમન નહી આવું બધું. હમ્મ બોલ. તોમ. ના આપડી કાષ્ટ સારી બધા તી. આપડી કાસ સારી બધા કરતા ભલે થોડું ઓછું હોય પણ આપડી કાસ સારી એમ, અધર કાસ્ટ કરતા.
તારેક છે. પીજા કરતા તો સારું છે આપણે
હમ્મ, ભલે ગમે તેમ હોય ભલે ઓછું હોય પણ સમાજ સમાજ કેવાય. તો હમ્મ.
તમા જિક છે એ તો. શું કરી એ હ શું એવું જનરેશન જ એવી થઈ ગઈ કે શું છે અરેન્જ મેરેજમાં એમ થોડું હવે એ લોકોન શી ખબર, અરેન્જ મેરેજ એ આવે છે ને કઈક બંધ થ કેમ કે અત્યારે છે. શ કરે છે બધા કે પેલા પસંદ કરી લે અને પછી ઘરે કઈ. અને ઘર વાળા સગાઈ. એવું જ થઈ ગયું છે.
હા પછી એ લોકો ન મન ફાળે તો સગી રાખે. હે મન થાળતો તોોડે.
હા પછી એ એ પછી તોડે પે તોડે ને એ પછી ખોટી વાત તોડે એ ખોટી વાત બાકી જે સમજે છે એ. નાે છે એનું વાંધો નહી પણ અત્યારે જેમ કરીએ પ તોડી જાય નામી. તુળવે.
તો છોકરો આવી છોકરી આવી છોકરો. અરે પણ તમારે શું એ. પણણ તોમ.
તો અહી આપણા મામા બાપ ને આપણા બધાને ઈેજ.
અમાર તો તોડે ને તો અમારા. તો એનો દંડ બી ભરવાનો અમારે તો કેટલા દસ પંદર પંદર લાખ ભરવાના આવે સમાજમાં.
હમ.
તો કોઈ. તોડતા જ વિચાર કરાય.
હા સાચી વાત એટલે પણ કે જ ના તોડવાનું. એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના અમાં તો કઈ નહી અ તો. સગઈ તોડી જાય ને તો ઉપરથી છોકરીઓની બદનામી કરે. છોકરી આવી હતી છોકરો આવ હતો પણ એવો નહ. રા ના તોડી કોઈની છોકરી.
તો.
આપણી છોરી કોક ન છોકરો આપણો છોકરો એવું ના.
હમ.
સમજ.
તો. પાંચ. ના અમુક તું જે માણસ. તો હોય ને એ ના એ કોમન સેન્સ જ નહીં હોતી તો
તો ના છોકરો હ પન મર્યાદામાં મળરી
તમારામાં તો બહુ બહુ સગાઈ તો હો
હ હા એમાં છોકરો અમુક તો છોકરો અમુક તો છોકરો સારો ના દેખાતો હોય ને તો છોકરી બહ હેન્ડસમ હોયને રૂપાળી હોય ને તો સગ તો નાખે કે છોકરો આવો હતો ને છોકરો આવો હતો મારી એક ફ્રેન્ડ છે ને એને મારા બેન ક જે મેમે ઇન્સ્ટાગ્રામ ના સ્ટોરી રાખે ને અમર બંનેની એને બી લવ મેરેજ એ થોડાક પેલા છે પેલા એસી માં આવે ને એ અને ભરતભાઈ પ્રજાપતિ એ મારવાડી પ્રજાપતિ હા કો લવ મેરેજ કરે પણ એ લોકો સમાજમાં પૈસા આવે કે હા તોનું દીદી લને તો પૈસા આપ્યા એમની એની બેંકની સગાઈ તોડી ને તો બી પૈસા આપ્યા
હા આપે છે
એલા સાચા સાચા
હ હ હહમા એવું થાય છે અમારે પૈસા ભરવાના હોય છે કોઈ ભાગીને લગ્ન કરે ને તો ભાગવાના એ હા હા
તો બી પૈસા
તો બી હા તો ભી પૈસા હા પૈસા
પણ આપણે
પણ પછી એવું બી થાય કે અમુક લોકોને સાચુંમાં ના બનતું હોય ને તો પછી એ લોકોને ડકો પડે કે આટલા બધા પૈસા લાવવા ક્યાંથી
લાવા ક્યાંથી પણ સો સોચીચ ના કરે પણ અનિતા ને કવું હમ તો સૌધ ના કાસ ના અને એમને લવ થઈ ગયો તો કોઈ ભરત ના પાડૂ દીદી કે ના અમારી કા માં ચાલતું જ નથી એમ
હમ
પ્રકાશ ન પૈ ભરવાના હવે અમે છીએ મિડલ ક્લાસ તો આટલા બધા પૈસા ક્યાં લાવીએ કે
એસ
મા હતી અ રાત્યા હતા. પા પૈસામ કે લોકો ગવર્મેન્ટ
હા હા
કે હું પૈસા કોઈ
પૈસા વાળા લોકો તો આપી દેતા
ઠીકે
હ થી ચાલ છેું નમ મુક લોકોની કાટલા
તમારે તમે એવું લાગે બારીર
હાઈ આપને ભી કદી તો